હમ કેમ છે ડાભી
મજામાં હો કેમ છે તમારે આજ તો હું કર્યું ત મે આખા દિવસમાં
કાઈ નહી કોલેજે ગયા ને પેલો દિવસ હતો
હા પેલો જ દિવસ હતો કે
હમ પેલો દિવસ એક લેકચર ભર્યો
હું આ જમવામાં હું
જમવામાં આ જ હતી મઠ નું શાક અને રોટલી, દાળ-ભાત. શાક, સંભારો, છાસ. ડુંગળી નું સલાડ એવું બધું હતું.
પછી, ઓલા પૈસા દેવાના હતા એ દીધા કે?
હા એઈ દવ હિસાબ કર્યો હમણાં
હા બધાંય આપી દીધા
ના ના બધા એ નથી દીધા હજી
હ તો હું મારે સાાંજે આપવાના છે.
એવું છે આજ કેમાર ક્યારનો હતો
આજ માર નાસ્તો ને એવું બધું વધી ગયું હતું અને પછી કેળા લાવો છો કેળા ખાધા છે ધરાઈ ગયો હાવ પછી ભૂખ ન લાયગી વૈષ્ણુ કઈ બોલસો હ સમવાની મજા જ આવે ને અમારે તો સમવાંમાં દાળ પકવાન ને સમોસા ભૈજન
હ ભાઈ બંને ખવડાયું હશે ને
ભાઈ બંધને થોડાક થોડુંક એ ખવડાણ થોડાક ભાઈબંધ ખાઈ હલું હલતું છે અમારે બસ રાસ તો
ઓ કે બાકી કોલેજમાં
કોલેજમાં જોવા ગયા તા અને પછી થોડું ઘણું ભણ્યા
એવું છે.
કાલથીત સાવ રેગ્યુલર થાવાનું હશે ને?
હા કાલ થી રેગ્યુલર હો
બીજું જયા ફરવા જવાનું પ્લાન બનાવો કે
હમ અમે પ્લાન છે ને વરસાદ બસ થઈ ગયો છે તો હવે જાવું છે ભાવનાથ બાજુ
હ શું લયન જવાનું?
કઈ નહી હાલી ને હો
હાલીને થાકી નય જાવ તમે
ના ના એમાં હું થાકી યાર હાલીને જ જાવાની મજા આવે
ત્યાં કેવુંક વાતાવરણ હોતુહોય
મસ્ત હોય ઠંડુ વાતાવરણ બધું લીલોતરી હોય બધી સારેયબાજુ જોવાની મજા આવે
હમ.
બીજું કઈ?
બીજું તો હું મજા આવે બધા ભાઈ પણ ગયા હોયને તો ચડ એક ચડતા હોય ને મસ્તી કરતા કરતા જતા હોય એટલે મજા આવે આમ આનંદ આનંદ
ડોડા સોમાહા માં જ ખાવાના આવે ને?
હા સોમાહામા હો ભાઈ.
ડોડા ખાવાનું મન થ્યુ સે ફુલ.
એમ.
હા તીખાન એની માથે લીંબુ
હમ.
અને એનીમાંથે થોડીક જલજીરા નાખી દે
હા હા.
અને એમાંય ગરમ ગરમ હોય ન વરસાદ પડતો હોય
હમ મજાજ આવે
હા અને એવાય જગ્યા પાછી ભવનાથ હોય
હમ ભાવનાથ જેવી કયાંય મજાજ નય મજાજ ન ભવનાથ સિવાય ક્યાંય
એમાંય તે માથે ગીરનારમાં ઘરે માં મેગી ખાયધી કે.
મેગી તો ગિરનારમાંથી કોઈદી ખાધી નથી આ વખતે ટ્રાય કરવાની છે, ઈચ્છા
અરે બહુ મજા આવે મોંઘી પડે પણ વસૂલ પૈસા
એમ કેટલાની આવે?
મારે આયવીતી સો રૂપિયાની.
સો રૂપિયાની એક મેગી. એવું છે.
પ આવે મજા આવો પણ અરે ફૂલ એ ફૂલ અંબાઈજી સે ને
હા હા.
ન્યાં સો રૂપિયા ના તયણ સમોસા આપતા થા સો રૂપિયા મેગી આપતાતા બનાવીને હો
બનાવીને. એવુ એમને. અંબાજી કેટલા પગથયા છે? અંબાજી સુધી
અંબાાજી સુધી હયસે કાંઈક પાંચક હજાર જેટલા હયસે
એવું છે. પાંચ હજાર સડી જાવ તમે?
આરામથી.
એમ છે. પસી, આ હાવ આખો સઢી જાવ દત્તાત્રેય હુધી તમે? હમ, કેટલી વાર સડ્યા તમે?
હું તો હજી એક જ વખત સડ્યો.
એવું છે. કેવુંક લાગે આમ દ ઉપરથી?
ઉપર તો આમ મજા જ આવી જાય.
એમ છે. ક્યારે સડ્યા વરસાદમાં કે શિયાળામાં?
અમને ઉનાળામાં
ઉનાળામાં સડ્યા તા ઉનાળામાં બઉ ગરમીય હશે પણ
ગરમી તો હતી, પણ તોય ભાઈબંધો બધા હતા એટલે મજા આવે સડવાની.
સોમાસામાં મજા આવે આમ ધોધ ક્યાંક ધોધ-બોધ પડતો હોય.
હમ્મ હમ્મ. હમણાં પ્લાનિંગ છે ને આ વિલિંગ ટીમ ડેમે જાવાનું. થોડાક ફોટા-બોટા પાડવી ત્યાંય પાસા ધોધને એવું બધું પડે.
હા, ન્યાય પડે છે પાછ
ન્યાય નાસ્તાનું બઉ મસ્ત શે બધું, ડેમે.
એમ છે નાસ્ત
નાસ્તામાં ન્યા મેંગી, પાસ્તાન, ડોડાન, શીંગને
હમ્મ પણ ન્યાં તો મોંઘુ નઈ હોય ઉ
ન્યાં મોંઘુ ની હોય ન્યાં કેટલામાં ત્રીસ રૂપિયાની મેંગી આવે.
યા જુનાગઢ ઉપર છે. એ જોરદાર બનાવતા હોય છે ને.
અરે સ્ટોપ મેગી હોય.
હમ.
મેંગીનો રસ્સો પીવાની મઝા આવે.
હ અ.
મારો આજ પ્લાન હતો કે આ જે આપડે હોસ્ટેલે હાંજે હાંજે બધા ભજીયા બનાવી, ભજીયાનો પ્રોગ્રામ કરવી વરસાદ તો પડ પડી ગ્યો હવે.
ઓલ ભાઈન બોલાય તો થાય ઓલા હુ નામ છે આર્મીવાળા
હમ્મ.
ઓલા, આર્મીવાળા હુ નામ શે ઓલા ભાઈનું? ઓલો, કયો સિક્યોરિટી વાંછુંભાઈ અ એના ભજીયા ખાવાની મજા જ આવે.
અરે, એનું ભજિયું ચાખી જાવ એટલે ભાઈ. આમ તમને આમ ભઈજુ યાદ ખાધું, ખાધા ભેગી આમ શક્તિનો ભડકો થાય ડાયરેક્ટ.
હ ય
તીખાન-સટપટાન આમ પેટમાં નાખો એટલે સીધું આમ પોપટ નીકળે તપ ધરાગું ગોળ બટેટા જેવુ.
મજા જ આવે એના ભજીયા ખાવાની.
અને એની સટણીની વખાણ કરો એટલે સટની એની આમ મધને પાછળ પાડી દે એવી ગળી.
અલગ જ હોય તો
આમ તમે ખાલી આમ સપટી શાખો એટલે બીજી વખત તમે આમ અડોય એવી તો સટની હતી એની. આમ તમે ખાધા ભેગયામ ઘા કરદિયો એવી જ સટની અરે સટણી એમે ખાઈ ખાઈને ભૂકા બોલાય દીધા.
એના હાથ ની બિરિયાની ખાધી તમે
અરે બિરિયાની તેથી બનાવી છે કે આમ ટોપ
મજા આવે પાછી હું એક કેને આવે
હા કુતરા ન અમીજી માણસો કઈ જાય કે બ હવે તો આપડે ધરાય ગયા
કુઈતરા બધા ખાઈ ગયા એટકાય ન રેવા દીધા કુઈતરા એ
હવે એક પીસે નહી
આપડે તો જોકે ખાતા નઈ થી આપડે તો થોડુંક આમ ઓલું લાગે આપણને હજુ તું
હમ
એની જગ્યા જો અરે મેગી વાસુભાઈ બનાવે એટલે ટોપ
હાજી લગભગ શ આવે ને
હમ હમ હમ
એને પૂછું છે કે કઈક પ્રગ્રામ બનાવીએ હવે. વરસાદ એ પડી ગ્યો.
હમ્મ વરસાદ થઈ ગ્યો સે હવે કઈક પ્લાન કરીએે ગરમ ખાવાનો.
હમ્મ ગરમને આમ તીખું તળેલું શટ પટુ હોય ને એની માસી ને.
હમ
હજાદ આવે ખાવાની
એની જ મજા છે કઈક ખાવાની ખાધું પીધું જ મજા આવે બાકી
હમ હા અને પૈસા એમાં જ વાપ પરવાનું હોય પૈસા કમાય વિશેને આપડે હમ ખાવાનું જલસો કરવાનું હોય બાકી તો આપડે પૈસા હાથ સવાર થોડાકું
હા બસ એ વાત ને હસવીને હું કરવા પય છે
હમ
હું કેય બાકી બીજું તમારે
લારી છે હાથ મારવા જવું છે શું ભાવ હોય છે ફાર નો
કાઈ ખબર નઈ હો ક ખ છે એ ન તો ભાવ
આ સિઝન ની ખારે હજી મેં ખાઈ ધી જ ન
અમે તો ખાઈ લીધું આ સિઝન ની ખારક
ક્યાં ખાઈધી તી
ઘરે ઘરે ઘરે હો તો હુંય ખાઈ લે
હમ
આહિયાં તો આપડે સાથે ગૂતવી પડે ને ખારે
હા અહયા તો
ખારેક લગભગ અયા મળી જાતી હોય ના મળે
હમ
ખારેકનો ભાવ હું હશે અત્યારમાં
સાલી પચાસ રૂપિયા હઈસે કિલો હારી ખારેકના સાહીઠ સિત્તેર રૂપિયા છે
એ તો ઓલી લુંબુ હોય એની ને
હા એના સાહીઠ સિત્તેર રૂપિયા છે
ઓલી સૂટી હોય તો એના ઘણા સસ્તા હોય પછી ઓલી લાલ ખા ખારેકનો ભાવ એ તુરી લાગે પછી
હમ હારુ સારું હું તમને કોલ કરું પછી
વાંધો નઈ